હા વેકલું ભાઈ બસ બસ સરસ સાજે તો ખાસ. મારે વાત કરવી હતી ભાઈ આ ભાવ વધી રહ્યા છે પેટ્રોલ ના ભાવ વધ્યા છે બધામાં જ ભાવ વધારી રહ્યા છે અને અ. ગવર્મેન્ટ તો જે રીતે આપણા વડા સાહેબ એમ કહે છે કે પેટ્રોલ ઓછું વાપરો ફોરેન ટ્રાવેલ ઓછું કરો સોનુંું ઓછું લો એક વરષ માટે તો આ જે રીતે યુદ્ધ જે ચાલી રહ્યો છે. બીજા દેશ હવે તો એવું થઈ ગયું સાહેબ કે બીજા દેશ યુદ્ધ કરે છે પણ અસર તો બધા જ દેશોને પડી રહી છે કારણ કે બધા એકબીજાને સલવય થઈ ગયા છે જેને કે આપણે એટલે કરન્સી વાઈઝ પણ આપણને લડી રહ્યું છે. આજે ડોલરનો ભાવ આપણે સાહેબ અઠ્ઠાણું રૂપિયા થઈ ગયો પાઉડ આપણો એકસો એકસો દસ રૂપિયા થઈ ગયો અને બીજી બધી કરન્સી પર એટલી બધી મજબૂત થતી જાય છે તો મને લાગે છે કે આત્મનિર્ભર થવા માટે ભારતે હવે સાહેબ બેડી લી. વધારે રાખવું જોઈએ તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીએ તમાર શું કેહેવાનું છે આ બાબતમાં.
બહુ જ સાચી વાત છે આમાં હવે એક હાઈ ટાઈમ થઈ ગયો છે કે આપણે બીજા કન્ટ્રીઝ પર ડિપેન્ડન્સી ઓછી કરીને પોતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ કારણ કે આવું તો કેટલા ટાઈમ ચાલવાનો આમાં વોર હવે. જેમ કે એમના રિસેન્ટલી વોર થાય છે યુએસ અને ઈરાન વચ્ચે તેમાં હવે કોણે વિચાર્યું હશે કે આ યુએસ આ ક્યાં આવ્યું અને ઈરાન ક્યાં આવ આપણા આટલું દૂર કે તે. કન્ટ્રીમાં વોરના કારણે આપણે અહીંયાના જે સામાન્ય મિડલ ક્લાસ માણસ છે તે કેટલું સફર કરી રહ્યો છે કારણ કે ત્યાંથી બધું જે સ્ટેટ ઓફ ફોર્મસ બંધ થઈ ગયું તેના કારણે ફ્યુલની શોર્ટેજ આવી ગઈ. એ ફ્યુલની શોર્ટેજના કારણે તમે તો અમના ન્યૂઝને રીલ્સમાં બધું જોયું જ હશે કે પેટ્રોલ પંપ પર કેટલી કલાકોને કલાકો જેવી લાંબી લાંબી લાઈન લાગેલી હતી આપણા સિટીમાં અને એના પછી હવે ત્રણ વખત ફ્યુલ પ્રઇસ હાાઈક કરી દીધા ગવર્મેન્ટે. અમના આઈ થંક નાન્ટી એટ કે કેટલા નાઈન્ટી નાઈન પર પહોંચી ગયું છે પેટ્રોલ ના ભાવ એટલે આમાં લડે છે બીજા કન્ટ્રીઝ અને સફર થાય છે આપડા કોમન પીપલ એટલે બહ જ હવે જરૂરી છે કે આપણે બીજા કન્ટ્રીઝ. ઉપ ડિપેન્ડન્સી ઓછી કરીએ કારણ કે આમાં ફ્યુલ પ્રઇસ તો હાઈક થાય જ છે પણ આપણી કરન્સી બી કેટલી ડેપ્રિશિયટ થાય છે હવે જેમ તમે મેક ઇન ઇન્ડિયાનું ઇનિશિયટિવની વાત કરી તેમ એ બી બહુ જ. જરૂરી સ્ટેપ છે આપણા કન્ટ્રીની પ્રોગ્રેસ માટે કારણ કે જેટલું આપણું કરન્સી ડેપ્રિશિએટ થાય છે એનું કારણ એક સૌથી મોટું કારણ એ છે કે આપણા એક્સપોર્ટ્સ કરતાં આપણા ઇમ્પોર્ટ્સ વધારે છે એટલે બેલેન્સ ઓફ. પેમેન્ટ છે તે આપણા આપણા માટે એકદમ અનફેવરેબલ છે હમણાં કે તમે આજુબાજુની જે નાની નાની કન્ટ્રીઝ છે હવે યુકે યુકે અને યુએસ તો થોડી દે લોકો તો લાઈક એકદમ ડેવલપડ કન્ટ્રીઝમાં આવે. પણ આપણે જો બીજા બધા ડેવલોપિંગ કન્ટ્રી જોડે વાત કરીએ જેમ કે વિયેતનામ આ વિયેતનામ ને થાઈલેન્ડ છે કા તો હોંગકોંગ છે આટલું નાનું એક તો એ લોકોની બી કન્ટ્રી આપણા કરતા સ્ટ્રોંગ થઈ ગઈ છે તમને શું લાગે છે.
અ ખૂબ સાચી વાત કરી ત ભાઈ. અને ખરેખર તમે જુઓ તો જે તમે બેલેન્સ ઓફ જે બેલેન્સ ઓફ પેમેન્ટની તમે વાત કરી કારણ કે ઇમ્પોર્ટ આપણું વધારે છે એક્સપોર્ટ કરતા અને સરકાર જે રીતે બતાવી રહી છે કે અત્યારે જે હું જોઈ રહ્યો છું કે. સર એ બતાવે છે કે ભાઈ આપણું વધારે પડતું ક્રૂડ ઓઇલ છે પછી ફર્ટિલાઈઝર છે તો મને એક વાર વિચારી આવે છે કે ભ ફર્ટિલાઈઝર તમે બીજા દેશમાંથી તમારે મગાવવાની શું જરૂર આપણા દેશમાં જ આપણે અહીંયા જાતે આપણે આગ એટલા સસ્મ લોકો. છે કે જે લોકો બહુ હોશિયાર છે અને બધું વ્યવસ્થિત કરી શકે તો આપણે કોઈ બીજાની જરૂર છે જ નહી આપણે જ બધું કરી શકીએ પણ છતાંય કેમ આપણે બીજા દેશ ઉપર નિર્ભર પડું લેવું પડે ફર્ટિલાઈઝર બને તો હજી પણ નથી સમજાતું અને એ તો ભાઈ હવે આ પોલિટિકલ તો આપણે બહુ વધારે. ધ્યાન નથી આપ્યું પણ ખરેખર મને કર એવું લાગે કે બધા દેશમાં બધા જણાએ દેશની જેને ઈકોનોમિક્સ જે કહેવાય એમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે એ ધ્યાન આપણે નથી આપતા લ સાહેબ એની લીધે આનો મિસયુઝ થઈ રહ્યો છે. એવું મને લાગી રહ્યું છે તમને શું કેહેવાનું છે આ બાબતમાં.
એકદમ સાચી વાત છે આમાં ને બીજું આમાં મારો એક બીજું એક આમાં મારો પોઈન્ટ ઓફ વ્યુ એ બી છે કે જેમ આપડે ઇમ્પોર્ટ ઓછું કરવું હોય તો એના માટે. આપણી ઇન્ડસ્ટ્રી એટલી સેલ્ફ સફિશિયન્ટ હોવી જોઈએ કે આપણા કન્ટ્રીની જે ડોમેસ્ટિક ડિમાન્ડ છે તેને એ લોકો કેટર કરી શકે એટલે હવે એકદમ તમને સરળ એક્ઝામ્પલ આપું તો મારા જ એક. રિલેટિવ હતા તેમને પેલું ટીવી એસેમ્બલિંગ ન બિઝનેસ શર કર્યો હતો તો એમનું એક આઈડિયોલોજી એ હતી કે એમને ઇન્ડિયન મેડ એક પ્રોડક્ટ બનાવી છે. ને કોઈ વસ્તુ ઇમ્પોર્ટ નથી કરવી કારણ કે એમનું દેશભક્તિને બધું ઘણું હતું એટલે એમને એમના બિઝનેસમાં બી એ રીતે જ કરવું હતું કે જેટલું ઇમ્પોર્ટ થાય જેટલું ઈમ્પોર્ટ ઓછું થાય તેટલું સારું પણ એમની આ કોશિશ છતાં. બી એમને ઇન્ડિયામાં એ બધા પાર્ટસ અવેલેબલ જ નથી એટલે ના ઈચ્છે એમને બધું ઇમ્પોર્ટ કરવું જ પડે જો એમને બિઝનેસ કરવો હોય તો એટલે માર્કેટમાં આપણી ઇન્ડસ્ટ્રી હજુ એટલી બધી ડેવલપ થઈ જ નથી કે. જે બધા નાના નાના પાર્ટસ છે જેમ કે ટીવી નું છે કા તો તમે આજુબાજુ ઘરમાં એકવાર નજર બી ફેરવો તો તમને બધી નાની નાની વસ્તુ બી તમને બધી ચાાઈનાની તમ દેખાશે. બરાબર એટલે. આમાં સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે ઈન્ડિયામાં અવેલેબિલિટી બહુ ઓછી છે આના માટે શું લાગે તમને કઈ ગવર્મેન્ટ આમાં કઈ હેલ્પ કરી શકે.
સો સો ટકા કરી શકે ગવર્મેન્ટ આમાં હું તમને કહ લે કે સાહેબ ભલે એ લોકો જે પણ કેહેતા હોય જેમ કે હવે અત્યારે કે છે કે તમે સોલાર ઘરમાં સોલાર લખાવો પછી જ્યાં આપણા જે કચ્છ છે એટલે બધા આપ જે જગ્યાઓ છે જ્યાં રો છે ત્યાં. એ લોકો પવન ચક્કી ની વાતચીત કરે છે દરિયા કિનારે પણ પવન ચક્કી લખવાની વાત કરે છે તો શું જે કે એક આપણને બીજો સોર્સ ઓફ એનર્જી મળે જેની લીધે આપણે ઇલેક્ટ્રિસિટી કોલસો અને આ બધું બીજી બધી જે આપણે ઇલેક્ટ્રિસિટી વધારે પેદા જોઈએ છે કારણ કે આપણે હવે શું છે ડેવપ. લે થઈ રહ છે તો આપને ઉર્જાની બહુ જરૂર છે તો આ બધા ઓપ્શન કરાવે છે વાત સાચી છે પણ સાથે સાથે ગવર્મેન્ટ આ સબસિડી આપવી જ પડશે કારણ કે સબસીિડી નથી આપતા અને આમ આમ માણસે કઈ પણ આ ખરીદી નહી કરી શકે આટલું બધું મોોગું. તો એમણે સબસિડી આપવી જ પડે સહલિયત આપવી જ પડે અને ગમે તેમ રીતે જો તમારે આ કરાવવું હોય બધાના ઘર ઘરમાં પહોંચાડવું હોય તો લોનની સુવિધા આપવી પડે અને લોન પણ એવી કે એમાં એવી રીતે કપાય કે માણસને અસર ના થાય આ ખાસ વસ્તુ જોવાની જરૂર છે. તમને શું લાગે છે આ બાબતમાં.
એકદમ સાચી વાત છે આમાં ગવર્મેન્ટની હેલ્પ વગર તો આમાં પોસિબલ જ નથી કોઈ કેટલું બી મોટું બિઝનેસમેન હોય કે તેને બી.